હમ્મ.
જય શ્રી કૃષ્ણ. કેમ છો?
મજામાં છુ, તમે કેમ છો?
હુ બહુ મજામાં છુ.
આ
આ
ઓર કેમ, કર રહ્યા છો, તમે?
હુ કઈ નહી, કરુ શોકરીને હો
હમ્મ
છોકરીને, હુળગ
પભાવ છોકે. એટલે હુ, બી છતમા બેઠી છું.
છત, કેમ બેઠા છો.
એ બેઠી છુ.
ઘટ રેડી આવે નીચે, મને કેમ નહ લાગતું તમારે
એટલે પૂના ન અધારો અધારો થઈ, જશે લાઈટનરથી આજ ના
સારું લાઈટ નહી, આવતી તમાર ઓ પૂરા દિવસ રોવાનુ પૂરી, રાત રોવાનું એનું કઈ કામ નહી, રોવા નથી. તમારે ભવાની છોકરી આમ, રોપતી
હા, રોતી ન હોગ. છોટા બચ્ચા, તો રોવ છ, ને
હે
છોટી છોકરી તો રહતું છે, ને
એને રોવાનું કામ છે. આપણેે રાખવાનું કામ છે, એને ચુપ કરવાનું કામ છે. હમ
એટલે મા ગાય બી બોલરી છે.
સુુ બોલે, આતમને બોલે કે પૂજાહી આય
આ હમ્મ.
આ બો પૂજા આય મને પાણી, પીડાાય
હમ પાણી નથી પીવા છુ પેલા પી લીધું છે
એટપ એવડ એ લુ
હાટાી ઉડે.
સારું બોલ કે અહી નનેકારવાનું ટાઈમ થઈ ગયો.
એટલે છો છોટી છો. છોટી, છોટી, છોટી છોટી સ નાની, નાની હા, નાની થાય.
હ, સારુ
આટલે એ પદર દિવસની, એ
સુસ્ક્રીન
પદર દિવસની એટલે એક દો મહિનાની છે.
કેટલા કેટલી ગાય છે, એ બે છે, કે
ભેસ નથી છે, એટલે દો ગાય છે, દો આ ન એક ના કેડી થઈ જ. દૂરીને બી કેળ થઈ જ એટલે છોટી, છોટી
એક પદરહ દિવાની, થ એક એક મહનાની ન
હા આટલે હે ચાર પાંચ હોય ગઈ છે
ચાર પાંચ
હા દો છોટી છે ગાય છે ગાય છોટી દો છોટી છે એક વડ છોટી ઓર બડી છે પત દો બડી છે પાસ થઈ ગઈ છે
અચ્છા ત્રણ મોટે ના ટ્રણ મોઠિન બે નાની
હા બે નાની ત્રણ મોટી બે નાની હમ
ઠીક છે ઠીક છે એને દૂધ ને કાઢતા હોય ને તમને
હા નઈ મને તો નથી આવશે મારા સાસુજી નિકાલ
બ કોણ નિકાલશે
હ મને તો નથી આપશે
ઓર કેના
ઓર તો કે ને આવ છે સાસુજી ને આવ છે સસુરજી સાસુજી સસુરજી સાસુજી હા
ઓ સોખા સોખી કામે ને આવતી
નઈ એટલે આવ છે પર કો ની જા છે તો મેં તો કો નથી દેખ્યા છે નાને નનીકાલતા જ
કેને આવતો
કઈ બતું આવતું કે નથી આવતું માલુમ નથી છે
તમને માલુમ નહી ને
આટલે જાવે નથી ને માલુમ કટું પડે આવતું જો બી જ આવીને
હો સારું કઈ વાંધો નઈ
હમ
અ
હલો હલો હ ઓર
તો બ તમારી બેન આયા છે કાલા
છોટીનું
હા ડેન મા છે
હ નાનકી
હમ નાની બેન આવીશ
હ નાનક
તંગે રાય તીના એને સૂરજ પૂજન થાય ત્યારે બલાયક બોલે કે આલ ગયામાં હું શું કરું મે બોલો ફોટા ખીંચવાના બોલાવેતે કે પેર મેરે પહેલા ફોન કીધું તો એને કે તમારી મમ્મી બોલા કહીં આ આઈ કે નહીં આવાનું એલ બૂડી બુડી ડોકમ મુસ્કો છ
હીક છે
એટલે નહીને પછી રાતે આ તો બોલે મને કીધું નઈ એ કેમ નહી કીધું તમારા મમ્મી ની બોલ્યા
હમ
શું થ મેને બોલો ફોટો ખેંચવાનું બોલાવે તમને
અચ્છા એટલે તો આજ હોય જાય છે
હાં
ભળવાનું.
તમારે અચ્છા માવાને ગે નેય.
હમ્મ બધવાનું હ.
મામાની ગેર જાતતે.
હા જાય છે આજ બોલી છે કે જાઉ છું કઈ .
હા મરે પણ કીધું કાલે હ કી એક તારીખને જાઉં છું હ. તો એક તારીખ કાલે થઈ ગઈ નીય.
હા એક તારી કાલે થઈ ગઈ છે.
આજ કેટલી તારીખ સ છે.
આ તો મને ઉંનત્રીસ થાય જ છે.
આજ ત્રીસ તારીખ થઈ. તો કાલે એક તારીક. કાલે કેમ એક તારીક થય તીશું મહિનો છે ને.
હા.
આજ તો સોમવાર હતા.
હા સોમવારને તો કાલે મ પડશું થ એક તારીખ થઈ ગઈ.
હા પરસું એક તારીખ થઈ ગય એક તારીખ લઈસ જવાનુંને.
માનું ગેટ બંધ કર.
નાનુ ને બી સ્કૂલ ખુલ ગયા છે.
આજાય હા લેસંજયને આવ્યો છે.
અચછ.
ઓર તમારે શું થઈ રહ્યું છે, એમ.
મારે કંઈને થોડું બદ બેઠી સુુંમું શોકરોગવાનું કો
ચાય પીલી છે, તમે
હો ચાર પીધી તમે? ક્યારે પીધી છે, આ તમનેમ બોલા
આટલે મારા પૈસા ગયા હતા ને ત બી ભણાય છે.
ક્યાં.
ચાય હા.
ક્યારે ક્યારે નીકળી હતી.
એટલે ચાર બજે છે.
ચાર વાગ્યા નીકડી ગઈ. તો કેટલો ટાઈમ લાગશે ત્યાં.
એટલે ઘંટો બંધ લાગશે. ઘંટો દેઢ ઘંટો ઓ કયા લાગશે આટલું ફતેહનગર ગયા છે. તે તો દેઢ ઘંટો તો માન લ્યો.
હમ્મ. કોનસોલવા ગયોતો.
તમારે સાસૂજી ગયા છે. આટલે આટે ફતેહનગર ત હા ઓટલે બાસુ
હમ્મ.
અર એટલે આરે કોની કે છે.
કયાં.
આટલે
કેવુ શાસ્ત્ર
હા.
ના અત્યારે કંઈ નઈ જવાનું એને એક બે પ્રોગ્રામ છે, ત્યાંય ની જવાનું
આભાઈ તમારે ઘર તમારે લ‌ ડકી છોટી છે ને
હમ એને એટલે તું કેય ને
હા તમારી બેના છોટી છે, ને એ વાતે
એને પેલી સોખી એને મારી તબજ છે, એની એ
આજ.
થોડી બડી હો જાય છે, હુઈ જવા માંડ
થોડું મોટી થઈ જાયશે ને પછી જવા આવવાનું કામ છે, પછી જિંદગીભર જવા આવવાનું કામ છે.
હા ઠીક છે, ઠીક છે.
થોડા મહિના કંઈ ની જાવાનું પાછી જવાવાનું કામે
હા ઠીક છે, એટલે તો મારે બી ખાણું બનાવું છે.
આઈ ગયા સાસુજી
આઈ ગયા અગર નીચે મુજબ તો છત પે છું અબ નીચે જાઉ પૂછું છું કંઈ બનાવયું છે.
ઓ એકોલોર ક્યારે શેને
એકબાર નથી કદાચ સાને રોટી કઈને કરે છે, તો ઠીક છે. એટલે મે કામ કરીને ચાર્જ વરજ બી થઈ ગયું છે, વરજ બી થ ય ગયુંને
કે આલે આજ સોમવાર હે ને હે ને
સોમવાર થઈ ગયું ને એટલે રે લેટ હો જાય ગયુ
હા પગમાં દુખાઈ
એટલે હું ફ્રી હોને તમારે કોલ કર દું છુ ઠીક હે
ઓફ સાર
તમે ફ્રી હો જાઓ ને જલ્દી તો સાત સાત સાડે સાત બજે તક હું કોણ કરદી
બો સારું માને કય મારે કેને ટાઈમ કાઢી શકો
ઠીક છે, ઠીક છે, એટલે સાશે તો કામ ભી કરનું આપડેને ફોન પરે લાગે આ
હમ.
કામ એ કરનો પડેને
હા કામ તો કરવું પડશે હા અને બેસાવાનું થોડી વેચાય ના બોવને બેસાડવા માટે થોડી લગન કરવાય દીકરાને
હા.
કરમાય ને દીકરાના લગ્ન
હા. આટલે મારે તો કરવું છે તો કઈ ની કરું છે, કઈ ની કરું છે.
એવું એને બધાને આમી લાગશે બેટુ પાણી લેજા
અ તમારે ઓડનું પાણી આવે છે કે?
હમ આજાય ને પાણી
આટલે બી આવ્યું છે કાલે હમ.
પરસુરાતમાં આવ્યું છે, એટલા ના બપોરમાં આવ્યું છે.
ઠીક છે, હા ઠીક છે. મારે એટલે તો કા થય ગયા છે. ઠીક છે.
ઠીક છે, હે હું પછી કોલ કરું
હા ઠીક છે, પસી કોલ
હા.